અવાજ આવે છે મારો?
હા આઈ ગયો.
હા કેમ છો મજામા?
બસ એકદમ મજામા તમને જ યાદ કરતો હતો ને તમારો કોલ આ ગયો.
ઓહો તો તો સો વર્ષ નો જીવીશ હું તો. હે?
હઉ સાચી વાત છે.
હા તો ચલો ને આજે બઉ દિવસ થયા એકેય વિષય પર આપડે વાત નહી કરી તો આ કરી લઈએ કે આમ કેવાય ને કે સમુદ્રિક સ્થળો ની મુસાફરી બઉ ખૂબ જ આમ સુંદર વિષય છે મારી જોડે.
હા આ તો એકદમ રાસપદ વિષય છે અને- સામુદ્રિક સ્થલો એટલે દરિયા કિનારા બીચ બીચ પછી બંદર અને દરિયા સાથે જોડાયેલા હોય છે.
બિલકુલ અને ભારતમા તો છે ને ઘણા સુંદર અને સમુદ્રિક સ્થળો આવેલા છે. અને દરેક સ્થળની છે ને પોતાની એક અલગ જ ઓળખ હોય છે.
હમ અને સામુદ્રિક સ્થલો પ્રકૃતિની સુંદરતા બતાવે છે ને દરિયા. ની લહેરો રેતી અને ઠંડી હવા લોકોને આકર્ષિત કરે છે.
બિલકુલ અને કેવાય છે ને કે સવારે સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્ત નો નજારો છે ને ખૂબ જ આમ મનોહર હોય છે.
અને ઘણા લોકો ફક્ત આ દ્રશ્યો જોવા માટે પણ નહી પણ દરિયા કિનારા માટે પણ જતા હોય છે.
બિલકુલ અને દર આમ કેવાય ને કે દરિયા કિનારે ચાલવુ પણ છે ને એક આમ સારો અનુભવ છે
હા અને લહેરોનો અવાજ એક શાંત વાતાવરણ બનાવે છે.
બિલકુલ અને સામુદ્રિક સ્થળો પર છે ને ઘણા પ્રકારનો પક્ષીઓ પણ જોવા મળે છે.
હમ એ તો મળે જ ને અને કેતલાક સ્થલો પર એકદમ માછીમારો સવાર એકદમ આઈને તેમની મછલી પકડતા હોય છે.
બિલકુલ અને માછીમારો નુ જીવન પણ છે ને આ સ્થળો સાથે છે ને આમ ઘુડુ મિલાઈ ગયુ હોય કેવાય ને.
એકદમ સાચીયતમ અને બંદર પણ સામુ એકદમ સામુદ્રિક સ્થલો નો એકદમ મહત્વ ભાગ છે.
બિલકુલ અને કેહેવાય છે ને કે બંદર માથી છે ને મોટા જહાજો પણ આવે છે.
હા અને જહાજો વસ્તુઓનુ એકદમ આત્ય અને નિકાસ કરે છે.
બિલકુલ અને એટલે તો કે છે કે સમુદ્રિક સ્થળોને દેશના વેપારમા પણ આ મોટો ફલ આપે છે.
હા અને દરિયામાર્ગ ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે.
બિલકુલ અને ભારતની લંબી દરિયા રેખા ઘણા રાજ્યોને આમ કવાય ને કે જોઈન્ટ કરે છે.
હા, જોડે છે એટલે તમે કહી શકો કે એમાં જોડાયેલ છે એ બધા રાજ્યો કવું કે ગુજરાત છે એમાં મહારાષ્ટ્ર છે, પછી ગોવા છે ગોવા આપણું લોકપ્રિય હ અને તમાં કેરેલા છે તામિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યો દરિયા સાથે જોડાયેલા હોય છે.
બિલકુલ અને દરેક રાજ્યના બીચ છે ને અલગ રીતે આમ જાણીતા હોય. ઈચ્છા.
હા અને કેટલાક બીચ શાંત હોય છે અને કેટલાક ઘણા લોકોથી ભરાયેલા જ હોતા હોય છે.
હ બિલકુલ અને સમુદ્રિક સ્થળો પર છે ને સફાઈ નું ખાસ અજ ધ્યાન રાખવું જોઈએ.
હા અને હું તો કઉ પ્લાસ્ટિક બોટલ અને કચરો એ દરિયા પર તો ફેંકો જોઈએ જ નહીં.
બિલકુલ અને જો સફાઈ રાખવામાં આવે તો સમુદ્રી જીવોને છે ને નુકસાન ના થાય.
હા, એ બી એક જીવત છે ને એમને નુકસાન કરીને માણસોને શું મલવાનું. એ બી સાચી વાત છે ને એમાં કેહેવાય કે કાચબો માછલી અને બીજા જીવો પણ તેની અસર પડે છે, આ બધી કચરાઓની
બિલકુલ સો સો આનાની હાચી વાત કીધી.
હા અને કો તમે હવે બીજું કઈ.
હલો, હા અને પર્યાવરણ ના બ ચાઉ પણ એમ દરેકની જવાબદારી છે હા.
એકદમ સાચી વાત ને સામુદ્રિક સ્થલો પર વૃક્ષો અને છોડ
અને કેટલાક તો બીચ પાસે છે ને નારિયલ ના વૃક્ષો જોવા મળે છે મોટા ને મોટા.
હા, એકદમ મોટા અને આ દ્રશ્યો બીચની સુંદરતા વધારે છે.
થ..
બીચ પર તો ખાસું બધું આવું બધું જોવા મળે છે આમ. ચાડો બી મોટા જોવા મળી જાય ને એવું બધું.
એજ અને કેવાય છે ને કે ઘણા લોકો છે ને ફોટો લેવા પણ આમ હલો સ્થળો પસંદ કરે છે.
હા, એકદમ સાચી વાત ને સૂર્યાસ્ત સમય આકાશ ના રંગ બદલતા જોઈને પબ્લિક આમ તમે કીધું ને કે ફોટો લે છે એમ. તેમાં ફોટો બી સારા આવે છે.
હા, આમ સનસેટ થતું હોય અને
હા, તેમાં દરિયો હોય દરિયાનું આમ રિફ્લેક્શન પડે.
ઓહો લાગે છે કે તમે જઈને આયા કઈ કઈ જઈને એલા મને થોડું જણાવશો?
હું તો દમન ના ધીરે ગયેલો. થ.. એહ ગુજરાતની આગળ આવેલું છે દમન નો દરિયો, ત્યાં ગયેલો હું. ગયા મહિને
આ તો ખુબ ના આમ કેવાય થોડું વધારે જણાવશો કે ત્યાં તમે શું કર્યું આમ કે તમે ત્યાંનો ત્યાં ફોટા પડાવ્યા.
હા બિલકુલ હું તો જ્યાં ભી જઉં સંતરામ ના મંદિરે ભી જાઉં તો બી ફોટા તો પડાવ જ પણ આ તો દમણનો દરયો હતો એટલે સનસેટ વખતે તો પડવા જ પડે ફોટા એ તો આજકાલના લોકોને પરમ આજકાલની લોકોની પરંપરા બની ગઈ છે કે ફોટો તો પડાવવો જ.
બિલકુલ અને સ્નેપ અને ઇન્સ્ટાગ્રામ પર મૂકવાની આદત પડી ગઈ છે તેમને તો નહી અને જોવા જઈએ ને તો આપણે મેન ચર ચા પર ને તો કેટલાક બીચ પર છે ને બોટ ની સવારી પણ થતી હોય છે શું તમે ક્યારે બોટની સવારી કરી છે.
હા કરી છે ને ઘણી વાર.
ઓહો. અને કેટલાક સ્થળો પર તો છે ને લાાઈટ હાઉસ પણ જોવા મળે છે હો.
હા લાાઈટ હાઉસ અને રાત્રિ ના સમયે તેનો પ્રકાશ દૂર સુધી દેખાય છે.
બિલકુલ અને સમુદ્રિક સ્થળો પર છે ને કેટલાક ઉત્સવો પણ ઉજવવામાં આવે છે હો.
હા અને સ્થાનિક સંસ્કૃતિ અને લોક કલા પણ જોવાવામાં મળે છે
બિલકુલ કે સ્થાનિક સંસ્કૃતિ તો ખુબ જ જોવા મળે છે અને ત્યાંના બજારમાં પણ છે ને સમુદ્રી વસ્તુઓની ખરીદી પણ આમ થતી હોય છે.
હા અને તેમાં જોવાય કે શંખ પછી છીપલા અને હાથથી બનાવેલી વસ્તુઓ લોકોને ગમે છે.
બિલકુલ અને કેટલાક બીચ પર તો છે ને રીતિથી મૂર્તિ બનાવવામાં આમ સ્પર્ધા હોય છે.
હા મેં ભી એવી સ્પર્ધામાં ખાસી વખત ભાગ લીધો છે.
ઓહો તો તમે કયા નંબર પર આયલા.
હું છેલ્લેથી તીજો.
ઓહો સરસ.
હા.
અને
પણ તેમાં ત્રણ જ જણા હતા એટલે મારો પહેલો રેન્ક આયેલો.
ઓહો આ તો તમારી વાત જ કઈક અલગ છે ને
હા એ તો વસ્તુ છેજ. ચાલો આપડે કઈક આગળ વાત કરીએ
હા તો કેહેવાય છે ને કે દરિયાનું પાણી અને હવા અને જીવો વિશે આમ ઘણું શીખવા મળે છે હ ત્યાંથી તો આપણને
હા અને આવા સ્થળથી પ્રકૃતિ પ્રતિ સનમાન વધે છે.
બિલકુલ અને મુસાફરી કરતા સમયે સુરક્ષા ના નિયમો પણ આ મહત્વના છે.
હા અને ચેતવણીના બોડનું પણ પાલન થાય છે
બિલકુલ કે જ્યાં પણ જાઓ પણ આમ ચેતવણી તો બોડ તો તમને જોવા મળે છે કે જોખમી જગ્યાએ જવાનું કેવાય ને કે તાળવું જોઈએ એવા બોર્ડ આપણને દેખાઈ જાય છે
હા અને આ બધા બોડ જોવું ખૂબ જ જરૂરી છે કેમ કે દરિયાના મોજા આવે તો ખરા પણ સાથે જીવ બી લઈને જતા રે છે.
બિલકુલ સાચી વાત તમે કીધી એટલે કેવાય ને કે દરિયા થી દૂર જ રવું જોઈએ કેવાય છે ને કે પાણી, હવા પછી કેવાય એમ બધા તીઆમ દૂર જ રહેવું જોઈએ
હા હવાથી તો આપડે દૂર ના રહી શકીએ પણ પાણી થી તો રહી શકે એ આપડી જવાબદારી કહેવાય છે કારણ કે પાંચ દસ મિનિટના મોજા જોવા માટે આપડો પાંચ દસ વર્ષો નો જીવ એ ના દિવા અને તમે વાત કરી કે ચેતાવણી બોડ તો તમે એમાં ઉદાહરણ લઈ શકો કે મુંબઈમાં પણ જયારે મોટા મોજા આવા લાગ તારે ત્યાં બોર્ડ મારી દે છે કે આગળ જવું નથી પણ હવે જે સમજદાર માણસ હોય એ તો બોડ વાંચીને સમજી જાય જે સમજદાર ના હોય એ પેપરમાં આઈ જાય
બિલકુલ હ
હા
અને કેવાય છે ને કે આજના તમે જે મને કીધું અને મને જે આટલું બધું જાણવા મલ્યું કે સમુ દ્રિક સ્થળોની આમ કેવી રીતે મુસાફરી કરવી જોઈએ અને શું શું આપડે જે વાત કરી તેમાં
હા
હલો
હા આ
હલો હા એટલે આજના વિષય પર ખુબ જ મજા આવી હતી તને
આપડે ચોક્કસ બીજી વાર આ વય વિષય પર વાત કરીશું મલીયે
ચોક્કસ ચોક્કસ